હલો કેમ છો, બેન
મજામાં છું, તમે કેમ છો, બેન
મેં પણ મજામાં છું, બેન આજનો ટોપિક અમારો છેને, ખોરાક વિશે છે.
સારું
હા, આપણનેને આજ માનવ જીવનમાં માનવ શરીર ની ઉર્જા અને પોષણ મેળવવા માટે ખોરાક ખૂબજ. એ તો બધાને જ ખબર, હોય છે. સારો ખોરાક શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખે છે. અહીં ખોરાક વિશેની. અહીં ખોરાક ખોરાકની, રે તો પોતાના શરીરમાં કઈ જ ની રે આ, તો બધા લોકો જાણે છે. અને ખ ખોરાક ના મુખ્ય પોષક તત્વો પણ છે, જેમ કે કાર્બ બોહડ્રેટ અને ચરબી શરીરને કાર્ય કરવા, માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. પ્રોટીન, સ્નાયુ ન પેશીઓ નિર્માણ તેમજ સારા કામ માટે આવશ્યક છે, વિટામિન્સ અને ખનીજો રોગ શક્તિકારક શક્તિ વધારે છે, અને શરીર ન અંગો પણ સ્વસ્થ રાખે છે. ખોરાક અને તેના ખોરાકના ખોરાક પણ હોય છે, તેના ફાયદા પણ વધે છે, જેમ કે ફળો અને રસ જ્યુસ પીવા કરતા ફળો સીધા ચાવીને ખાવાથી મગજ સાર્પ થાય છે, અને એકાગ વધે છે, બ્લડ પ્રેશર બીટ બીટનું સેવન કરવાથી, માત્ર બે કલાકમાં બ્લડ પ્રેશર ઘટી જાય છે. ઉર્જા માટે તે દરરોજ, સવારે ખારેક અને દૂધ નું સેવન કરવાથી શરીર માં શક્તિ વધે છે. કે ર રોગ પ્રતિકારક શક્તિ, પાલક જેવા શાકભાજી કાપ્યા પછી જ. ઝડફથી પોષક તત્વો ગુમાવી દે છે, તેથી તાજા ખાવા તમે તમે કઈ કેવા માંગો છો, બેન એના વિશે
હા, હ બેન હું કેવું છું, તમે જે પણ કીધું ને સરસ કીધું કારણ, કે ખોરાક એ તો આપણા જીવનનો મોટો શ્રોત છે. ખોરાક વગર આ જીવનમાં કોઈ જીવી શકતું નથી હા તો હું ખોરાક વિશે આજ કેવા માંગુ છું કે આપણા આહારમાં પ્રોટીન ફાઈબર વિટામિન અને મિ મિનરલ્સ હોવા ખૂબ જ જરૂરી છે સારો ખોરાક આપણને ઉર્જા અને ગંભીર બીમારીઓથી બચાવે છે યોગ્ય આહાર ની સમજણ તમને ખાસઅને ફિટ રાખવામાં મોટી મદદ કરે છે ખોરાક ન હું જો તમને કહું ને ખોરાક નુંમહત્વ વિશે તો પોષણ તો બધા કરતા આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે ખોરાક આપણા શરીરનું બળતણ છે તે આપણને આખો દિવસ કામકરવાની શક્તિ પણ આપી છે જો મજબૂત શરીરની વિશે હું વાત કરું તો સારા ખોરાક હાડકા મજબૂત બને અને રોગ પ્ર્રતિકારક શક્તિ પણ વધે છે જેમ કે તેને એમ્યુનિટી વા દૈનિક આહાર નો સામેલ કરવા માટે જો હું તમને લીલા શાકભાજી વિશે વાત કરું ને તો પાલક મેથી અને દૂધી જેવા શાકભાજીઓ ખાવા જોઈએ. તેમાં વિટામિન અને ફાઈબર પુષ્કળ હોય છે. શાકભાજી લીલા શાકભાજી તો આપણા જીનમાં ખૂબ જ અગત્ય છે ને આપણા શરીર માટે ખૂબ જ ખાસ છે અને જો પહેલેતો આ પલા શાકભાજી તે તો ખુબ જ જરૂરી છે. અને એના પછી જો હું વાત કરું કઠોળ અને દાળ ની તો તે પણ ખુબ જ અગત્યના હોય છે જેમ કે આપણેે મગ, ચણા, વટાણા, દાળ પ્રોટીનના ઉત્તમ સ્તોત્ર છે અના સાથે જો કઠોર ખાવાથી પ્રોટીન બમણું રહે છેઅને ખુબ જ મજબૂત રહે છે અને જો હું ખોરાક માં આગળ વધું તો ફળો અને કાચા શાકભાજી વિશે જો વાત કરું ને તો સફરજન પપૈયા કેળા જેવા ફળો ખાઓ કાકડી અને ટામેટાનુંું કચુંબર પાચન સારું કરે છે અને ખોરાક માં જ એક વસ્તી બીજી બી આવે છે વસ્તુ આવે છે જે પાણી પાણી બી આપણા માટે ખુબ જ જરૂરી છે દરરોજ આઠ થી બાર ગ્લાસ પાણી જરૂર થી જ પીવું જોઈએ ને અને કાજો કાચો ખોરાક વિશે જો હું વાત કરું જંક ફૂડ ચીપ્સ વાસી ખોરાક અને બહાર ના તળેલા નાસ્તા વજન વધારે છે અને પાચન બગાડે છે એટલે આપે છે ને બહાર નુંવસ્તુ નહી ખાવું જોઈએ કે જેનેજંક ફૂડ કહેવાય છે આપણને ખબર કે સ્કૂલોમાં પણ આપણને ટીચર્સ લોકો આ આ વાતો કહે છે કેજંક ફૂડ સ્કૂલમાં અલાઉડ નથી જેમ કે આપણે મેગી છે પાસ્તા છે વેફર્સ છે તળેલી વસ્તુઓ જે બી છે ને એ બધું ખૂબ જ ખરાબ હોય છે એની જંક ફૂડ છે અને તે આપણા શરીરને ખુબ જ નુકસાન કરે છે અને ઘનીવસ્તુઓ જેમ કે વધુ પડતી ખાંડ કે કોલ્ ડ્રિંક જેવાથી ડાયબિ બીટીસજેવું જોખમ વધે છે એટલે આપણે વધારે પડતું છે ને મીઠી વસ્તુ ન લેવી જોઈએ અને કોલ્્રિક તો બિલકુલ નહી તે આપણા શરીર માં બહુ નુકસાન કરે છે અને સારી આદતો હું તો તમને એજ કેવા માંગુ છું કે જંક ફૂડ અને મીઠી વસ્તુથી વધારે માં પડ દૂર રહેવું જોઈએ અને જો ભોજનની જો મેં સારી આદતો વિશે જો વાત કરું ને ધ્યાન રાખીને જમવું જોઈએ જમતી વખતે મોબાઈલ કે ટીવી ન જોવું જોઈએ. આમ કરવાથી વધુ પડતું ખાવાનું ખવાતું નથી અને સવારનો નાસ્તો તો ક્યારે છોડવો નહીિ તે આખા દિવસની ઊર્જા આપે છે. આહારમાં નાની વસ્તુઓ બદલ બદલવાથી શરીર પર મોટી અને સારી અસર થાય થાય છે. તો આ બધી જે મેં તમને વાતું કીધી છે તો તમને કેવી લાગી છે અને તમને આગળ આ બધી વિષયો પર જે મેં વાતો કરી છે. તે પર તમારું શું કેહેવાનું છે? તમે મને
બેન અ હ બેન તમારી વાતો બધી જ સાચી. ી છે અને સારી પણ લાગ્યું મને ખોરાક એ આપણે શરીરનું બર્તન છે. બેન તંદુરસ્ત જીવન જીવવા માટે પૌષ્ટિક આહાર ખુબ જ જરૂરી છે. તમારી વાતમાં સો ટકા સો ટકા તમારી વાત સારી હતી અને તમારી વાત પણ સારું છે જો ખોરાકના કેટલા મુખ્ય પ્રકારો પણ છે જે આપણને જોવું જોઈએ જેમ કે અ ખોરાક માં ઉર્જા આપનાર ખોરાક જેમકે ઘઉ છ ખા, બટાકા, તેલ અને ઘી કાર્બોહાઈડ્રેટ અને ચર ચરબી બળાવે છે. જેમ કે શરીરનો વિકાસ કરનાર ખોરા રાક, કઠોળ, દૂધ, પનીર અને ઈંડા પ્રોટીન છે. રોગો સામે રક્ષણ આપનાર ખોરાક, લીલા બીજા ફળો વિટામિન્સ અને મિનરલ્સ આપે છે. આ બધાનું આપણને શરીરમાં સ તો ખોરાક પણ આજના જીવનમાં કેટલાક-કેટલાક છોકરા છે, છોકરીઓ છે આના આજના તો સમયમાં મેં તો જોમ કે બધા લોકો જેમ-જેમ કે લારી પર ખાવાના પસંદ કરે કે મમ્મી ના હાથના શાક ને શાક રોટલી ખાવું પસંદ નઈ કરે જેમકે એ લોકોને લારી ઉપરના વડાપાવ ગમે એ મમ્મી લોકોન શાક રોટલી ની ગમે. એ લોકોને એ ખબર નથી તી પડતું કે જે ખાય છે એ લોકોન માટે હારું હારું છે, કે સારું છે, કેવું છે એ લોકોને એની ભાન છે. પછી આ મમ્મી લોકોનું ખાના મમ્મી લોકોનું જે જમ્માનુ મમ બે લોકો બનાવીને શુદ્ધ-શુદ્ધ ખોરાક જે બનાવીને આપે એ લોકોને હારો નથી લગતો એના પણ મે જે કઈ ટિપ્પણી કરું છું જેમ કે સંતુલિત આહાર હોય છે. એટલે શું, જેમાં બધા પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય કોઈ એક જ પ્રકારનો ખોરાક વારંવાર ન ખાવો જોઈએ થાળીમાં અનાજ, કઠોળ શાકભાજી અને ડેરી પ્રોડક્ટસ ત્રણે હોવું જોઈએ. હેલ્દિ આધાર માટેની પણ ટીપ્સ છે જેમકે પાણી દિવસ ઓછામાં ઓછું આઠ થી દસ ગ્લાસ હોય. તમે જેમ કીધું કે બાર થી ચૌદ તેર ગ્લાસ એ પીયુ જ છે કેમ કે એ આપણા કેલ્શિયમ માટે પ્રોટીન માટે બોજ જરૂરી બોજ કે બોજ જરૂરી જંકફૂડ જેમ કે પીઝા, બર્ગર એવું ખાવાનું ટા ટાળવું જોઈએ આપણને પણ ટાળવું જોઈએ બીજા જે ખાય એ લોકોને અમને સમજાવી જોઈએ. પણ જેની તે એ લોકો હમજી જ જશે અને પ્રમાણમાં તો હું કેવાનું જ નથી હંમેશા ભૂલ કરતા થોડું ઓછું અને ચાવીને ખાવું જોઈએ તો એમાં કઇ આપણી આપવા માંગો છો?
હા બેન તમે જે પણ કીધું ને તે ખુબ જ સરસ કીધું. હું પણ તમને બીજી વસ્તુ ને બતાવા જાઉ છું. જેમ કે આપણે છે ને ખોરાક ના મુખ્ય જો બતાવ અને બટાકા માંથી મળે છે. તે શરીરને કામ કરવાની શક્તિ આપે છે અને પ્રોટીન વિશે જો હું વાત કરું તો તેમાં દાળ, કઠોળ, દૂધ, પનીર અને બદામ માંથી મળી મળે છે તે સ્નાયુઓને પણ મજબૂત કરે છે. અને હું ચરબી વિશે વાત કરું ને તો ચરબી સાના થી વધે છે તેલ ઘી અને સુૂખો મેવો તે મગજના વિકાસ અને શરીરના તાપમાનમાં ખબ જ જરૂરી છે અને વિટામિન્સ અને મિનરલ્ વિશે વાત કરૂને તો ફળો અને લીલા શાકભાજી તે આપણાને રોગો સામે લડવાની શક્તિ આપ પે છે અને જો હું ફાયબર બર વિશે વાત કરું તો કાચું કચુંબર ઓ્સ અને ખા નાઝ તે કબજીયત દૂર કરે છે. આને એને પાચન તંત્ર સાફ રા કે છે. તો આ તો થઈ ગયું આપડેમ્ અ ખોરાકના મુખ્ય ઘટકો વિશે હું આગળ તમને એક બીજી બાત બતાવવા જઉ છું કે આ આ-આયુર્વેદનના મુજબ જો ખોરાક ના પ્રકારો હું તમને જણાવું ને તો સાહિત્ય આહાર, રાજસિંહ આહાર અને તામસિક આહાર એ ત્રણ વિશે હું તમને તમારી જોડે વાત કરું છું. જો સ્વાસ્થિક આહાર છે ને તાજા ફળો, શાકભાજી દૂધ, ઘી અને અનાજ આ ખોરાક મનને શાંત અને શરીરને રોગ મુક્ત રાખે છે. અને રાશિ આહાર વિશે વાત કરું તો વધુ મા-આ મસાલેદાર તળેલું ખા ટુ અને તીખું ભોજન. આ ખોરાક શરીરમાં ઉત્તેજન અને ચંચળતા વધારે છે. અને જો તામસિક આહાર બતાઉ તો વાસી ખોરાક, ફાસ્ટ ફૂડ, માંસા આહાર અને નસ તો આ ખોરાક શરીરમાં આળસ અને રોગ પેદા કરે છે. એટલે આપણે તો તમસિક આહાર વિશે જો વાત કરું ને તો આપડે વધારે માં વધારે છે ને વાસી ખાવાનું નઈ. એ એટલુ જ બનાવે કે જેટલું આપણાને ખાવું હોય. ફાલતુમાં વધારે બનાવીને બગાડવાથી કઈ મતલબ હોતો નથી, અને હું, તો એજ કહેવા કે સારો ખોરાક એટલે તાજુ, તાજું બનાવીને થોડું, થોડું ખાવ પરંતુ, સારું ખાાવ અને સ્વાસ્થ રહેેવા માટે છેને, આપડણે અ ઘળિયા જોઈ, ને નહીિ પણ જયારે પેટમાં સાચી ભૂખ લાગી હોય, ને ત્યારે જ જમું જોઈએ, કેટલાક લોકોને એવું હોય કે હું, એક વાગે જમું છ તમારે એક જ વાગે જમવું છે, ના એવું ન હોવું, જોઈએ કોઈ એક વાર બાર વાગે બી ભૂખ લાગી શકે છે, ત્યારે જયારે તમને ભૂખ લાગે, ને ત્યારે જ જમી લેવું જોઈએ એક વાર રાહ ન જોવું જોઈએ, અને ચાવાની જો તમે વાત કરી ને હમણાં ચાવીને ખાવ તે ખોરાક એટલે ચ ચાવો, કે તે મોમાં જ પ્રવાહી બની જાય અને થી, પાચન ઝડપી થાય છે. અ આપડે ચાવીને ખાઈએ, ને તો આપડાને જો અંદર પેટમાં જયારે જાય છેને. ત્યારે એને ચાવાની પ્રક્રિયા જે છેને, તે થોડી ઓછી કરવી પડે છે, તો તેના માટે આપણે ચાવીને ખાવું જોઈએ અને સાંજે છેને, આપડે હલકો ખોરાક ખાવો જોઈએ જેમ કે રાતનું, ભોજન સૂર્યાસ્તની આસપાસ અથવા સુવાના ત્રણ કલાક પહેલા કરી લેવું જોઈએ, રાત્રે ખીચડી કે સૂપ જેવો હલકો, ખોરાક જ ખાવો જોઈએ અને જમતા જમતા તો પાણી ન પીવું જોઈએ જમવાની વચ્ચે જયારે, પંદર મિનિટ પછી જ પાણી પીવું જોઈએ, આ બધી વસ્તુને બહુ ધ્યાનમાં રાખવું જોઈએ, ખોરાક ખોરાક તો આપણા જીવનમાં બહુ મહત્વનું છે, જો આપણા આના વિશે જો વાત કરીએ ને, તો આપડો આખો દિવસ નીકળી જાય પણ આપણે. આ ખોરાક છેને, આપડા બધા માટે ખુબજ અગત્યનું છે, નાના મોટા છોકરી છોકરી છરા જે પણ હોય, આ જીવનમાં બધાને ખોરાક બહુ અગત્યનું છે, મેં જે તમને બધી વાતો કરી તો તમને કેવી લાગી બેન
બેન, મને તમારી વાતે સા બધું જે વાત કર્યું, મને બહ સારું લાગ્યું આપનું વધુ થી વધુ આ ભારમાંને તમારાથી વાત કરીને, બહુ
ઓકે આપપનો, બી ખૂબ આભાર